હેલો જય શ્રી કૃષ્ણ.
કેમ છે ભાઈ મજામાં છે.
હા મજામાં તમે કેમ છો.
અમે બિલકુલ મજામાં મેં એમ કરીને ફોન કર્યો હતો કે. આ જન્માષ્ટમી. તહેવાર આવતો છે, તો અમારા ઘરે પૂજા રાખેલી હતી તો આ પૂજા. પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે, તો તમે પધારશો.
હા ચોક્કસ. તમે આવું મને ભગવાન વિશે સેવા કરવા માટે બોલાવ છો તો હું ચોક્કસ. આવીશ અને અને એમાં જે મારું યોગદાન રહે તો હું યોગદાન આપીશ.
ચોક્કસ ચોક્કસ અમે આ વતે જન્માષ્ટમી તહેવાર નજીક આવે છે તો અમે ઘરની પૂજાનું આયોજન રાખે શ્રી કૃષ્ણ ભગવાનનુંું આ પૂજા નું આયોજન રાખવામાં આવેલું છે તો તમને આમ તરીકે આ ફોન કર્યો હતો તો તમે ચોક્કસ પધારશો એવું હા હું આશા રાખું છું
હા હું ચોક્કસ આવીશ તમે ભગવાન માટે બોલાવ છો તો એમાં તો ના પાડવાનું આવે જ નહી તો હું મારા મમ્મી પપ્પા ને પણ સાથે લઈ આવીશ ન હું પણ આવી જઈશ કથામાં
બરાબર છે તો કઈ
મારા મમ્મી પપ્પા એટલે શ્રી કૃષ્ણ મોટા બઉ ભક્ત છે એટલે એ લોકોને કે બી એમ ખબર મળે કે આજે કૃષ્ણ ભગવાન ની કે કથા છે તો એ લોકો ત કથા માટે ઓછી જાય છે એટલે હું પણ આવી જઈશ
બરાબર કશો વાંધો નહી તમા પરિવાર સાથે સહપિવાર સાથે આવજો આ તમને નિમંત્રણ આપું છું તો આ વખતે ખુબ જ ખુબ જ એવું સારું આયોજન કરવામાં કરવામાં અમે કકરેલું છે તો તમે ચોક્કસ પધારજો
હા આવીશું
બીજું તો આપડે શું કહીએ છેએ કે બીજા આપડા દશામાં દશમા વ્રત નો બી આપડો તહેવાર આવે છે તો દશામાં બી આપડે વલસાડમાં બેસાડીએ છે તો આપડે દશામાં દશમાન નું તહેવાર માં બી આપડે જઈશું તો તમારો વિચાર શું છે
હા સારો વિચાર છે આ આ ભગવાન ની ભક્તિ માટે તો કોઈ દિવસ એવું મારો વિચાર છે જ નહી કે હું નહી આવીશ એમાં તો હું પેલા હાજર થઇ જઈશ એમાં તમે કશો તોમજ હું આવી જઈશ
કેમકે ભગ કેમ કે ભગવાન ના કાર્ય માટે હું પેલા તૈયાર જ રહું
બરાબર છે એ તો મારો સારો વિચાર છે કે આપણે ભગવાન માટે જે આપડે કઈ સેવા કરીએ છેએ તો આપ આપડે પેલા ગાડી આપડે આવીએ તો સારું કેવાય
હા કેમ કે જીવનમાં જીવનમાં શું ભક્તિ તો કરવા જ પડે કેમ કે આપડે એમ કે બધા કેઈ કે ટાઈમ નથી ટાઈમ નથી ભગ એવું આપડે બધા જ કીએ છીએ પણ ટાઈમ આપડે કાઢવા એટલે કાઢવા પડે છે એમ ટાઈમ ભગવાન માટે ટાઈમ નીકાળશું તો શું કઈ ચાલશે કે ભગવાન માટે ટાઈમ કાઢવા પડશે એમ
બરાબર છે આપણા જીવનમાં ઘણી મુશ્કેલી છે પરંતુ આપડે સવારે ઉઠીએ છે તો આપડણે નાહી ધોઈને આપણેે બે મિનિટ બી આપડે ભગવાનને સામે પ્રાર્થના કરીએ તો આપણા માટે સારો દિવસ અ એક તો એ એક તો એ ઉ ઉપયોગી બને છે કે આ સારો દિવસ જાય છે ને આપડે મન મન અ મન શુદ્ધ રહે છે પવિત્ર રહે છે એ આપડું ઉપયોગી બને છે આમ
હા સાચી વાત છે તમારી એ તમારો વિચાર પણ સારો છે
હા એજ એજ વિચાર હતો કે આપડે ભગવાન ના કાર્યમાં આપડે ખુબ જ અગાડી રહેવું જોઈએ ને આપણા માટે એક સારું કેહેવાય કે આપડે ભક સેવા ભક્તિ છે એવુંમાં આગળ રહેવું જોઈએ અને એ આપણા માટે સારી એવી કેહેવાય જીવનમાં આપડે આગાળ વધવું જોઈએ
અમે પણ એટલે ગણપતિ નું હવે આ દશામાં અને જન્માષ્ટમી પટી જાય તમે ગણપતિનું આયોજન કરવાના છે. તેમાં તો ગણપતિના આયોજનમાં અમે ડેકોરોશન પણ કરવાના છે.
હા આ તમારો વિચાર સારો છે, કે આ વખતે ગણપતિઓ અ ગણપતિનું આગમન ખુબ જ અ અ ખુબ જ સોરસ આ ખુબ જ અ ગણપતિનું આયોજન આવો કરવામાં આવે છે, તો સારું કહેવાય
હા તો એ એમાં એમાં હું તમને એટલે ઘરે ઘરે પણ ગણપતિ અમે બેસાડવા બેસાડવાના છે, તો તમે આવજો એમાં મે તમને એમ કહું છું.
કશો વાંધો ની તો તમારો વિચાર સારો છે, તમે બોલાવશો તો અમે પાક્કો આવીશ
હા તો અ ત ત તમે જયારે જન્માષ્ટમી નો એટલે કથા રાખશો તો અ એટલે સવારે જ છે, એટલે સવારે કેટલા વાગે થી શરૂ થશે?
અમારા તો જેન જેન જેમ કે અમારો ગણપતિનું આગમન છે, ને આગલે દાડે થાય છે, ને સ્થાપના દિવસે છે, ને મારા જે ટાઈમે કેય ને તે પ્રમાણે અમારો પૂજા થાય છે, તો કોઈડા સવારે બી થાય છે, કોઈદા બપોરે બાર વાગે બી આ બાર એક વાગે બી થઈ શકે છે.
હા. મે મેં એમ તમને કેતો હતો.
હા.
કે આપડે અહિયાં આપડે જ્યાં તમે પૂજા કરશો ને શ્રી કૃષ્ણ ભગવાન એટલે તમે પેલું જન્માષ્ટમી પૂજા કથા રાખેલી છે, ને તેમાં પણ મારો વિચાર છે, કે હું એક દિવસ વેલો આવીને આપણે ડેકોરેશન કઈ કરીએે કે એમાં એમાં જ કૃષ્ણ ભગવાનની જ જન્માષ્ટમી છે, તો
તમારો વિચાર સારો છે, આપડે આગલે દિવસે આપડે ડેકોરેશન નો પ્લાન બનાવશું તો તમારો કઈ આઈડિયા છે, કે ડેકોરેશન કેવું ને સારું બનશે
હા મારે આઈડિયા છે, કે તમને ખબર જયારે શ્રી કૃષ્ણ ભગવાન એટલે જયારે જન્મ લે છે, તો તેમના જે મતલબ વા વા વાસુ જેમ એમના પિતા હોય છે, તે તેમને ખબર લાવે છે, તેવી રીતે આપણેે આમ ડેકોરેશન કરીશું એટલે
હા તે જેમ કે શ્રી કૃષ્ણ જન્મ જન્મ થાય તે વાસુદેવ મતલબમાં કે નદી માંથી જે ઉંચકીને લાવે છે, તેવું કઈ આપડે ડેકોરેશન યુનિક કરીશું આપડે
હા મારો વિચાર એવો છે.
વિચાર સારો છે, એકદમ ખુબજ સરસ છે.
હા આપડે આવું કઈ ડેકોરેશન કરીએ એટલે તો બધા બધા આવશે તો તે લોકોને પણ સારું લાગશે
હા તેમ તો બધાને જ કઈ આમંત્રણ આપ્યું છે, ફ્રેન્ડ છે, પછી રિલેટિવસ છે, ને બધા ગામના માણસે છે, જે અમારા છે, તે બધાને બોલાવ્યા છે, ને બધા ફ્રેન્ડ્સ ને બી કહી દીધું છે, કે તમારે આવવાનું જ છે. ભગવાનનું કાર્યમાં એટલે બધાને આમંત્રણ આપી દીધું છે.
હા તો આપડે એ જ મેં તમને કેતા હતા કે એક દિવસ પહેલા આવીને આપડે બધું ડેકોરેશન કરીએ તેમાં મસ્ત મજા આવશે ને ભક્તિનો આનંદ પણ મળશે
હા, એ એ એ વાત બી તમારી સાચી છે કે આપડે જેમ ભક્તિમાં રંગાઈશું તેમ, આપણને સારું આનંદ એવું, પણ આનંદ નું વાતાવરણ સર્જાશે.
હા, કેમ કે તહેવાર તો વરસમાં એક જ વાર આવે છે. તેને આપણે એકદમ મસ્ત રીતે ઉજવવા જોઈએ.
હા તમારી એકદમ વાત સાચી છે કે વરસમાં એકવાર તહેવાર આવે છે તો આપડે તેમને સરસ રીતે ઉજવણી કરવી જોઈએ ને, ભક્તિમય, આ ભક્તિમય આનંદ એવું વાતાવરણ સર્જાવું જોઈએ.
હા, આજુબાજુ બી જરાક ક સુ કે આમ બધાને સારું લાગે. આમ ભક્તિમય એટલે જરાક આનંદ આવે બધાને.
હા, એ વાત ઈ કે અ આપણે કૃષ્ણનું જે પેલું, કૃષ્ણ ભગવાન નું જે આપણે ભક્તિ કરીએ છે, તેમાં આપણે આનંદ એટલો, રેવો જોઈએ કે જે રસ ના હોય તેમને બી રસ ભક્તિમાં રસાય જાય.
હા એટલે આજુબાજુ બધા રહેતા હોય તે લોક ને રસ નથી પણ લોકને બી રસ આવી જાય શ્રી ક્રિષ્ના ભગવાનના ભક્તિમાં હા સારી વાત છે, તમારી પણ. એટલે હું, ચોક્કસ આવી જઇસ. તમે આમંત્રત કર્યું છે તો હું ચોક્કસ આવીસ
પાક, પાકુ, આવ તો તમે સહ પરિવારને લઈને આવજો.
હા, ને બીજું કઈક કામ હોય, તો મને કેજો.
ઓકે ઓકે કસો વાંધો નહી તમને બિંદાસ અ બિંદાસ કહીશું કે કઈ બી કામ હશે તો મેં તમને કોલ કરીસ. હ, કંઈ કામ નથી અવડે પરંતુ જયારે કા મ જરૂર પડસે ત્યારે તમને ફોન પા જરૂર માર જરૂર મારીસ
ને આમાં તો મને કેહેવાનું જ નહ, તમે મેસેજ કરી દો ને જ્યારે ભગવાનનુ કઈ પણ હોય ને, તો મને ખાલી મે સેજ તમે કરશો ને, એટલે હું તો તૈયાર જ.
હા, મને તમારી વાત એ અ ખુબ જ અ ગમે કે તમે અ આવા ભગવાનના કાર્યમાં, ભક્તિમાં ખુબ જ આગળ વધો છે ને આ ખુબ જ તત્પર રહો છો, અને ઉત્સાહી રહો છો, એ તમ મને ગમ્યું.
જ્યાં આ અમે પણ એટલે શિવશક્તિનું કથા રાખવાના છે, આ જન્માષ્ટમી પટે
હ, તમે પણ આવજો.
હા, આવસુ, આવસુ, સહપરીવાર સાથે આવસુ.
હા શંકર ભગવાનની એટલે પૂજા રાખવાના છે, આ જન્માષ્ટમી પતે ત્યારે
જન્માષ્ટમી પતે પછી શિવ કથા રાખેલી છે?
હા, એટલે શિવ હા, તેમાં પરિવાર ને લઈને આવજો તમે.
અમને તમે આમંત્રિત કરીએ છે, તો અમે આવસુ.
હા, એ એટલે તે તમે પણ કથા કરાઈ લેઓ ને અમે પણ અહિયાં તમે શ્રી કૃષ્ણની તમે કથા કરાઈ લોને અમે અ શંકર ભગવાનની કથા કરાઈ લઈએ.
આપણો વિચાર સારો છે કે આપડે અ એક વાર તો ગા આ ભગવાનની પૂજા રાખવી જ જોઈએ, કથા રાખવી જોઈએ. જે મારાજ બી આપ પને કહે છે કે આપણે એક વાર ઘરમાં અ કથા રાખીએ ન તો આપડું આ અ આનંદમય વાતાવરણ આપણા ઘરમાં અ બની રહે
હાલો તો આપડે પછી જયારે તમે પૂજા રાખશો ત્યારે હું આવી જઈશ.
ચોક્કસ ચોક્કસ આવજો હ
હા આવીશ હું ચોક્કસ આવીશ.
હા હા